હલો હા એક સકન્ડ એક સકડ ચ હલો હા
કેમ છો
હા ડેલીન હા થઈ ગઈ કરાવી દો કઈ વાંધો નહી હા હલોલો
હા કેમ છો
હા મજામાં
હેવું શું કરો છો અભી તમે
હવે છો આજ મારું કામ કેકે
બોલો બોલો કશું વાંધો નથી
હમ
હા
કયા ટોપિક ઉપર ડિસ્કસ કરવું છે મ
જે આપણે કરશું
હ
તોજે આપડે કરીએ
બ
પેટ્રોલિયમ અને ડીઝલનો યુઝ કેવી રીતે કરવાનો
અચ્છા કેવી રીતે કરવાનું એમ હમ હમ
તમારી પાસે છે એક દાદુ વાન છે
મારી પાસે શું
એકાદ અર્ધુ વાન છે કે તમારી પાસે કે શું એકાદ એવું કઈ છે કઈ કંપનીની છે
હોન્ડાાઈની છે વેન્યુ
ઓહકે અમારે પાસે ભી છે હુંડાઈ જ છે બે છે અમારી પાસે હુંડાઈ
હમ
એક વ એક અલકાઝર છે અને એક આપડી ઉ કે છે કેટા છે
અચ્છા
હમહુંડાઈનું એક છે આપણું માઇલેજ બી સારો છે એનો અને આપણેે શું કહીએ એનું એ પાર્ટ જો આવે ને પાર્ટસ એ હુંડાયના એ મજબૂત રહેવાના છે
હમ સારું છે. સવિસિંગ સારી છે પણ એ પેટ્રોલમાં છે તમને પેટ્રોલ નો વધારે સારું લાગે એવું લાગે છે કે એન્જિન એન્જિન થોડું સારું રહી એમ
કારણ કે કારણ કે જે અમારા પાસે બી છે ને હલકાઝર પેટ્રોલ છે અને ક્રેટર ડીઝલ છે
હમ
ક્રેટાનો છે ને થોડો પિકઅપ કમી છે અને અલકાઝર ન જગા પરથી પિકઅપ છે એટલે એટલો ડીઝલ અને પેટ્રોલમાં બહુ ફરક છે.
ફરક છે હવે પેટ્રોલ આપણને એવું લાગે છે હમણાં કોસ્ટલી છે એમ. પણ એની લોંગ ટાઈમ એ જે લોંગ ટાઈમ આપડું રહેશે એમ.
એ એટલો જ એટલો ફરક રહેે છે થોડો થોડો છે ને. પેટ્રોલનો થોડો માઇલેજ હારો રહે છે અને ડીઝલનો થોડો પેટ્રોલ નો ઓછો રહે છે ડીઝલ નો થોડો જાસ્ત રહી છે.
હા.
એટલે પેટ્રોલનો કમી ડીઝલનો જાસ્ત રહે છે એક બે કિલોમીટરનો ફરક પડે છે એનામાં આપણે કઈ લોંગ ટ્રીપ પર જતા હોય
કે પેટ્રોલ હા એલે પેટ્રોલ જ લેવાય. કે એન્જિન ને સારું રહી છે ને.
હા ઇન્જિન બધું કમ્પ્લેટ રહી છે બ. પેટ્રોલ ગાડીનું એ જ છે બધું એ જ છે અમાર કેવું પેટ્રોલ ગાડી હોય ને તો કઈ રસ્તામાં કોઈ ટેન્શન નથી આવતું. ડીઝલ ગાઢી છે ને એ બી હારી છે એનો પિકઅપ બી સારો છે પણ મને નહીં પણ ગમતું હય ડીઝલ ગાડી.
હા
અચ્છા બે મિની ટ હ બે મિનિટ.
હા હા
ફોન આવે છે ઓકે.
હલો હલો હલો
હા બોલો ને
છે જેલ ગાણી મન પ્રેર ગાણીમાં ફરક છે
હલો
આવે છે અવાજ?
હા અવાજ આવે છે?
હવે કશું વાંધો નહી મેચ કરું. આ
પેલો જોથા એ બધ ડીઝલવે છે બે હજાર દસ કથી જે છે બધું પ્રેટ્રોલ ચાલુ કર. આપડી કહ્યું ઊડા આઇટન હત માર પાસે પહેલે એક જૂન ઉ્દમ. ઓલ્ડ મોડ
હમ હમ હમ.
એનો સારો હતો
હમ
પનમેન નસ અમારે ત્રણ ત્રણ ગાડીનું મેન્ટેનન્સ બહુ થયું હતું એના માટે એને વેચવું પડ્યું હતું અમે.
સાચી વાત છે ના ગાડીની સર્વિસિંગ સેન્ટર થી લઈને જોવા જાય તો એ લોકો સાચી વાત છે
હવે છે ને ટાયર એના બહુ માગા મળ્યા છે ટાયર ગાડીના તના એ કિરેટાના બી માગા મળલ છે ને એ આપડા હલકા જજાર ના માગા મળે છે
હમ
એ છે એના માટે પછી એ મેન્ટેનન્સ કરવા માટે
હમ એટલે હવે જોવા જાય તો માર્કેટમાં હમ માર્કેટમાં અત્યારે બીજો ઓપ્શન પણ નીકળ્યો છે ઈવી ગાડીનો એમ
હ પ્લેટ એવી
હા એ કોઈ પણ એમ એક ગાડી એમ કે છે કે એક પેટ્રોલ રાખો તો એક ઈવી રાખો અને હાઈબ્રિડ બી છે બને એટલે એ બધા ઓપ્શન બી હવે ઘણા બધા નીકળી રહ્યા છે
ના એવું નથી આ મા તોછ એવું નથી કારણ કે અમારી ફેમિલી છે ને બહુ મોટી ફેમિલી છે અમારી પંદર લોકોની ફેમિલી છે કારણ કે એનામાં છે ને પછી આપણે કઈ લોંગ ટ્રુપ ટ્રીપ પર જઈએ ને તો બેુ ગાડીઓ લઈ જઈએ
બરાબર છે
પોચ અને એક મો સાત એટલે બહ બધું થય બરોબર થઇ જવાનું છે કે નાના નાના છોકરા છે કશું એડજસ્ટ થઈ જાય છે અંદર ઉંદર છેજ છે ચલાવનામે ત્રણ ચાર જણા છ
હમ
પર ગાડીમાં બે જણા ચલાવનાર અલગ અલગ એ બે ઉપભાય ચલાવે અમે બે કોઈ બી ચલાવી લઈએ અમે બી બેવ ભાઈ ચલાવી લઈએ મે અને્યો મારકઝિન એ જ છે કશું લ લોંગ ટ્રીપ પર જઈએત પછી એવી ગાડી ઈવી ના ઈવી ના ચાર્જેસ સેન્ટર વગેરે નીચરી જશે ને તો પછી આ હવે ક્રેટા એ દઈને એવી લઈ લેશું આપણે ક્રેટા એ બી
અરે હાઈબ્રિડમાં બી આવે છે ને એટલે પેટ્રોલ પર પણ ચાલે હલો
એ બી સારું છે એ બી બરોબર બોલે છે હાઈબ્રિડમાં બી આવે છે પેટ્રોલ પર બી ચાલે છે
હા
હાઈબ્રીડ હાઈબ્રીડ લેવા કરતા આપણે સીએનજી લઈએ તો
એટલું પસંદ નથી આપ એટલે મારી બનાવતા પ્રમાણે મને સીએનજી કર એ નથી ગમતી
ધન્યવાદ
કાર કે એમાં પણ સેમ પ્રોબ્લેમ છે કે હ એટલે લોડ આવે છે એન્જિન પર લોડ આવે છે પિકઅપ નથી
હા હાય એ એકદમ બરોબર સાચી વાત કીધું છે તમે કારણ કે જો આપણેે હવે માઉન્ટ માઉન્ટેનને ત જઈએ ને માઉન્ટ આબુને તઈ. તો ત એ મોટા મોટા ઘાટ. એટલે પાવાગઢ ને તે તું એ સીએનજી ગાડી નહીં ચાલવાની એને પેટ્રોલ કરું પડે છે પછી ચડવા માટે અમે ઘણા બંધ ઘણા દાવ અમે બાયબંધ ગયાી ને તો અમે ખાલી હાઈવે પે જ સીએનજી ચલાવા છે બાકી એ એ બધા ગાટ એ બધા માઉન્ટેન એ ચડવા માટે નથી લગાવતા કારણ કે ચડતી જ નથી તો પાંચ જણા રહે છે તરી બીને
હ બીજી એક વસ્તુ કે ગમે ત્યારે પણ એટલે ગમે ત્યારે પણ આગ લાગી જાય છે હ એટલે સેફ સેફ્ટી કઈ નથી. સેફ
હા એ જીરો સ્ટાર છે એને સી એનજી ને.
હમ
એજ છે ને બાકી એવું. એ એ છે કે સીએનજી ગાડીમાં ને આના ગાડીમાં બહુ ફરક છે ચાલો
સાચી વાત છે બેટર છે કે પેટ્રોલ ગાડી ભલે મોઘુ તો હવેર સારું છે.
વે છેે પેટ્રોલ જ ગાડી લેવું જોઈએ કારણ કે પેટ્રોલ ન છે નહી સારો માઈલેજ છે ડીઝલનો સારો માઈલેજ નથી.
હ
એ જ કેવું છે
એવ પાછ સેલ કરવા પણ જઈએ અત્યારે એનાસલવેરીઓ બી સારી આવે છે જયારે સીએનજી અને ડીઝલ ગાડી આપણે નથીતા
હા એ બરાબર બોલે છો તમે. સી એનજીી ચલનોફ જાસ્તી મેગા આવ હતો હા.
હ
એવું તમે કઈ ગાડી લેવાની ડિસાઈડ કરી હતી પેલા?
અમે પે ટાટા પંચ હા ના ના એલે અ ટાટા પંચ વિચાર્યું હતું હા. ના પછી શું કેવું?
વી રીતે તમે કવી રીતે તમે આ ગાડી લીધી વ એન્યુ? એટલે એના પાઠ જોઈને લીધી ને?
થય કે ઘણા બધા ઊંડાઈનામાંજ વધારે કરે છે કે એમાં સૌથી મેન તો આઈ ટ્વેન્ટી બા જોવા જાય તો બધા બધાની ફેવરટ જ છે આઈ ટ્વેન્ટી.
હા એટલે હવે એનામાં નવું મોડલ ની સુધ છે.
હા પણ આઈ ટ્વેન્ટી થોડી નાની ગાડી છે અમને થોડું ક કંપરિઝં માં જોતું હતું. એટલે પછી વન્યુ એ બેનો ઓપ્શન રાખ્યો હતો અમે
ના એસ એક્સ્ટાનો જસ્ ડિમાન્ડ નથી છે હવે.
હમ એક્સર્ની છે ને આગળનું જે ફેસ લુક છે ને એ સારું નથી દેખાતું.
થોડો હે એ બરાબર બોલે છે તમે આગળનો ફેસલુક થોડો સારો નથી છે એ. એ એના માટે પછી તમે બી ના પાડ
હા પછી અમે વેન્યુ ડિસાઈડ કરી હતી કે નહી ચાલ વેન્યુ ફાઈનલ કરી દઈએ એમ.
એવુ.
બરા
હા મે બી આ ડિસાઇડ કર્યો હતી પેલી આપડી તમે ખબર છે? ટાંટા આપણી એ કહે છે ટાંટા. ટાટા એરિયર.
હા, આટા હયર.
લેવાના હતા અમે બી. પણ હવે એ ડિસાઇડ કરીએ પણ એ ટાંટાનો થોડું એ પરુ.
ટાટા નું સર્વિસિંગમાં બરાબર નથી તો ઘણા બધા માઇન્ પોઈન્ટ છે એમના.
અને આ આમના પમ અમારા પાસે એક ઓપ્શનમાં હતી એક આપડી મહિન્દ્રા એકસ વીસન ડબલ ઓર.
હા, હા.
પણ એ બી ના અમને હાચી લાગી એટલે જેનાકી એના બરાબસ સર્વિસ નથ તી એની સર્વિસ માટે દઈએ તો આપણે બરાબર ટાઈમ પર નથી હાલતા એ લોકો.
અચ્છા.
પાડીએ એવી.
હમ્મ, એના કમ્પેરિઝનમાં જોવા જાય તો હોન્ડાઈ બેસ્ટ છે આજે જ મેં સર્વિસમાં ગાડી આપી છે. પણ લઈ પણ ગયા છે અને એકદમ કન્ટિન્યુ સર્વિસિંગ નો અમારે મેસેજ બી ચાલુ છે કે તમારી ગાડી ને તમે લાઈવ જોઈ શકો છો એમ.
એ જ છે અમારે બી ટાંટાની લેવી હતી પણ એ અમે નહી ના પાડી દીધું કે ના અમે ટાટા ની નથી લઉં છે.
બરાબર.
એ જ કેવાના છે ટાટા
સારું લાગું.
ટાટાનું થોડું એ સર્વિસ છે ને એ બહુ ઢીલું છે. એટલે હા એમને આપણે સર્વિસ કરવા દઈએ ને તો બઉ બધા
સાચી વાત છે.
છે ને, એ એજ કવું છે આપડું બી. શું હવે જો આપણે ઇનામ આલયું હોય સર્વિસ માટે
હમ્મ.
તો જલ્દી જવું જોઈએ આપણે ગાડી ને આપણે બી કશું કોમ હોય ને. એના માટે આપણે સર્વિસમાં આલી છે પણ એ લોકોને એવું ખબર જ નથી કે આપડે એવું કામ છે ને એમ.
હમ્મ.
જે આપણેે ભી ના પાડી દીધી.
અને આપડે મને તમાર સાથ વાત કરવા સારું લાગ્યું.